હલો. કેમ છો મજામાં?
હા હું મજામાં છું, તમે ક્યાં છો?
હા હું પણ મજામાં હો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, અ પછી આજ કેવા ટોપિક પર આપણે વાત કરવાની છે.
આજે આપણે સવારે વેલા ઉઠીને આપણે સવારે વેલા ઉઠીએ આપણને આ આ આપણું શરીર કેવી કેવું રેહશે? સુસ્ત રહે છે કે શું થાય છે વેલા ઉઠવાથી એના વિશે આપડણે થોડી ચર્ચા કરી લઈએ.
બરાબર આ તો ખુબ જ ઉપયોગી છે આપણા માટે. અ સવારે વહેલા ઉઠવું જોઈએ આપણે.
જો આપડે છે ને સવારે વેહલા આપણે રાતે વેલા સુઈ જઈએ ને, તો આપણે સવારે વેલા ઉઠી જઈએ જો આપડે વેલા ઉઠી જઈએ ને તો આપણું શરીર અ સ્વસ્થ અને સમૃદ્ધ રહે છે.
બરાબર.
ઘણા અત્યારે અત્યારના જીવનમાં તો ઘણા લોકો એવા થઈ ગયા છે ને કે, એટલા વ્યસ્ત થઇ ગયા મોબાઈલ પાછળ એટલા ગાંડા થઈ ગયા છે બસ મોબાઈલ મોબાઈલ. રાતના મોડે સુધી મોબાઈલ જ જોયા રાખે અને ટીવી જોયા રહે નહિતર પિક્ચર જોયા રાખે. એટલે એટલા બધા અ બીજા નહિતર અ સોશિયલ મીડિયા અને એવું બધું જોયા રાખે ને, એના લીધે છે ને રાતના મોડા સૂવે એટલે સવારે પછી એને વેલા ઉઠવાનો એટલો કંટાળો આવે અને જો ઊઠી જાય તો એ ઊંઘમાં ને ઊંઘમાં જ રહે ને શરીર એટલું કામ ન કરે, જેવી રીતે આપડે અ રાતે વેલા સુઈ જઈએ ને તો આપડે વેલા ઉઠે ને તો આપણું શરીર વધારે કમસે કમ આપડે છે ને અ આઠથી નવ કલાક આપણેે સુૂવું ખુબ જ જરૂરી છે.
બરાબર તો સવારે જલ્દી ઉઠવાના બહુ જ ફાયદા ઘણા ફાયદા છે. જેમ કે આપણે સવારે જલ્દી ઉઠ્યા તો પછી આપણે વાતાવરણ પણ ખુબ શુદ્ધ અને શાંત લાગે છે. આ સમય મન પણ તાજું અને ફ્રેશ લાગે છે.
અને કેવું હોય કે છે ને આપડે સવારે વહેલા ઉઠયા હોય ને તો આપડે ઓક્સિજન એ સારું સારું મળે છે ને આપણે મગજ ના માટે પણ અને ફેફસા માટે પણ આપણે ખુબ જ લાભદાયી થાય છે. સવારે આપણે વેલા ઉઠીએ. ચાલવા જઈએ કે દોડવા જઈએ, યોગા કરીએ અત્યારે તો બધું થઈ ગયું છે કે કસરત કરવા માટે જીમમાં જાય છે તો આખો દિવસ આપડામાં છે ને બહુ ખુબ જ અ તાજગીભર્યું અને તાકાતવર આપડે આમ મજબૂતી આપડામાં ગર આવી જાય છે કે જેથી આપણે જો સવારે વેલાય ઉઠીને તો આપણે માનસિક શાંતિ પણ આપણે ખુબ જ સારી મળે છે. ને સવાર ના સમયે આપડે આજુબાજુ છે ને એટલું સરસ વાતાવરણ હોય છે ને સવાર માં આ જે બધી ચકલીઓ બોલે બધા પક્ષીઓના અવાજ હોય એ બધું એટલું સુંદર વાતાવરણ હોય છે ને તે આપણને ખુબ જ મજા આવે છે.
બરાબર આપડે જો કદી સવારે વેલા ઉઠવાની આદત લાગી જાય તો એથી આપડો દિવસ પણ લંબો લાગે છે અને વધારે કામ પણ કરી શકીએ તો સમયનું સાચું પ્લાનિંગ પણ થઈ શકે છે.
ને આપડે સવારે અત્યારે જો સવારે આપડે વેલા ઉઠી ને ચાલો અત્યારે તો વરસાદ છે ત્રણ ચાર દિવસથી બહુ જ છે બધા ને ત્યાં એટલે નથી બહાર એટલું જઈ શકતા પણ આ શિયાળામાં અને ઉનાળામાં આપણે સવારે વેલા ઉઠીને બગીચામાં જઈએ તો કેટલું સુંદર બધા પક્ષીઓ ના અવાજ આવે બધી ખિસકોલીઓ દોડતી હોય ને આપણે સવાર સવારમાં તડકો આપડે અ શરીર ઉપર આવે આપડે કેટલા ફ્રેશ આપણને લાગે છે. અને આપણને એવું લાગે આપડે સ્વર્ગમાં આવી ગયા હોય એટલું સુંદર અવાજ અને સુંદર આપને વાતાવરણ વરણ જોવા મળે છે ઠંડો ઠંડો પવન વાયરો આપણા ઉપર આવતું હોય તો આપણે કેટલું આમ શરીર ને આપણે ફાયદાકારક થાય છે.
હા એ બરાબર બોલ્યા. આપણને દેખી જ શકે છે કે સવારે જ વેલા ઉઠવા તો એથી વ્યાયામ કરવા માટે પણ આપને સમય મળે છે. અને આપનું અતિ સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સવારે ઉઠવાથી આપણે અ ધ્યાન અને યોગ પણ કરવાથી પણ મન પણ શાંત પણ રહે છે દિવસ આપણો દિવસભર આપણુ મન પણ એકદમ શાંત અને એકદમ ખુશી વેચ.
તો આ છોકરાઓની સ્કૂલ કેમ સવારની વહેલી છે. કારણ કે વેલા ઉઠે ને વેલા ભણે તો એનું અ બગજ ઉપર એ જે ટીચરો એને ભણાવે શિક્ષકો એને ભણાવે તો ખુબ જ સારી રીતે એના મગજમાં ઉતરે ને એટલે આ લોકો સવારે મારા છોકરાઓની જયારે પણ પરીક્ષા હોય ને ત્યારે હું હજી હું વેલી ઉઠું વહેલા જ ઉઠાડું ના એટલું નથી ભણાવતી સવારે વહેલી ઉઠાડીને જ ભણાવું કે જેથી એ છે ને પરીક્ષામાં સારા એવા માર્ક્સ લઈને આવે.
બરાબર
ને આપડે કેવું હોય કે સવારે વેહલા ઉઠીને વેહેલા જેમ ઉઠી ને આપડે ફટાફટ બધા કામ પતે નહીતર પછી જે ને આપડે મોડા ઉઠીએ ને તો આપડે અ જેવુંને તેવું કામ કરવા મળી જાય કામ પતા એટલું ઉતાવળ કરવી પડે ને બપોરનું જમવાનું ને બધું એટલે છે ને અત્યારે તો કેવા માતા પિતા થઈ ગયા છે કે છોકરાઓને તો સવારે સ્કૂલે મોકલી દે પછી પાછા સુઈ જાય ને પછી આ ઉઠે નવ દસ વાગે જે આપણા શરીર માટે એ ખુબ જ ગેરફાયદો એ ફાયદાામંધ છે
બરાબર આપ તે કાર તો વિદ્યાર્થીઓ તો બહુ જ સારું છે. સવારે જલ્દી ઉઠવાનું કારણ કે. એનો કેમ છે અભ્યાસ ન પણ સમય અભ્યાસ માટે પણ ખુબ જ સારું હોય છે. એના કારણ એના કારણથી આપણે. એ સમય પણ ધ્યાન વધારે કેન્દ્રિત રહે છે.
તો અત્યારે આપણેે જેમ આપડે વધારે રાતના જાગીએ ને તો સવારે આપણે ઉઠવામાં એટલી જળસ થાય. ને આપને ઊંઘય પૂરી ન થાય આપને સવારે એવું લાગે આપણે થાકી જ ગયા છેએ આમ થાકેલા થાકેલા આમ આળસુ સાવ આળસુ આળસું જ લાગે જો આપડે રાત્રે વહેલા આપડે સુઈ જઈ તો આપડણે સવારે ઉઠીએ તો કેટલા આપડણે ફ્રેશ રહીએ આપડણે કેટલું તાજગી ભર્યું આપડે લાગે ને સવારે આપણેે વેલા ઉઠીને આપણે કુદરતી અ સુંદરતા પણ આપને ખુબજ સરસ મળે છે વિટામિન ડી ને મળે એટલે આખા સવારે સવારમાં જ આપને અ જે ફ્રેશ બધું હોય ને તો આપણે છે ને આખો દિવસ અ ખુબ જ સારી રીતે આપડો નીકળી જાય
બરાબર આપને સવારે વહેલા ઉઠવાથી આપનો આળસ પણ ઓછો થાય છે. અને દિવસ પણ બહુ જ એનર્જી પણ વધારે રહે છે અને સવારે જો જલ્દી ઉઠવા તો એનો એક ફાયદો પણ છે આપને સૂર્યોદય પણ જોવાની મજા પણ અલગ અલગ જ હોય છે. જેટલો આપને પરિવાર સાથે સમય વિતાવવો એટલો જ પ્રકૃતિ સાથે પણ સમય અ પસાર કરવાથી ખુશી જ મળે છે આપને અલગ.
ને સાચું છે. ને આપડે જો વેલા ઉઠી ને તો આપડ એ ટેવું નથી. એ બહુ જ સારું કેહેવાય કારણ કે છે ને આપણે આગળ જતા આપણે સફળ બની શકીએ અને ખુશહાલ જીવનને આપણે જીવી શકીએ ને આપડે એ નિર્ણય સારો લેવો જોઈએ કે આપણે સવારે વેલા ઉઠીને સમયસર બધા કામ પતાવીને આપડે સારી એવી જિંદગી પસાર કરી જો આપડે મોડા ઉઠીએ તો આપડે માથું દુખવા માંડે પછી આપણે આમ આળસ આળસ લાગે ના કરતા આપડે છે સવારે વેલા ઉઠીને આપડે બધું કામ કરતા હોય ને તો આપને ખુબ જ આનંદ થાય જો પહેલેના જમાનામાં એવું હતું કે સવારે અ આ આ જે છોકરીઓ હોય અને સ્ત્રીઓ એટલી વેલી ઉઠી જતી ને બધા કામ પતાવતીને તો એ લોકો અ ખુબ જ લાંબુ જીવન એ જીવતી ને એ લોકો એટલું બધું એમ શરીર અત્યારે તો જીમમાં જાય તોય એટલા એટલી મેદસ્વીતા થઈ ગઈ છે ને જે પેલાના જમાનામાં એવું નહોતું કામ ઘરના કામ બધું પોતે જ કરતા એટલે કઈ વાંધો જ નહતો આવ એટલે શરીર ને છે ને કોઈ નુકસાન જ થતું અત્યારે કેવું છે કે એટલ બધા મશીન ટેકનોલોજી માં મશીનરી આવી ગયા છે કપડાં ધોવાના મશીનને હા લોટ બાંધવાના મશીન બધા એટલે છે ને અ એમ બધા સ્ત્રીઓ બધાને હાલશે.
બરાબર અ જલ્દી વેલ ઉઠવાથી આપનો અનુશાસન પણ થાય છે. આપણા જીવનમાં અનુશાસન આવે છે જેથી અ આપણા આગ આગલા જીવનમાં સફળતા માટે પણ અનુશાસન ખૂબ જ જરૂરી છે.
સાચું છેને દરેક વ્યક્તિ છે ને અ આ ચ જીવનમાં છે ને થોડો થોડો સમય આપડે પોતાના અત્યારે તો એટલું ભાગદોડવાળી જિંદગી થઈ ગઈ છે ને કે આપણે પોતાના માટે સમય જ નથી કાઢતા જો આપણે પોતાના માટે સમય કાઢવા માટે સવાર વેલા ઉઠી ને તો આપને એક પહેલાક પોતાના માટે મળે પછી આપડે આપણા બાળકોને આપીએ અને પછી આપણા પરિવારને આપીએ જો આપડે આપણા માટે એક કલાક જ કાઢશું તો આપણું શરીર ખુબ જ ચુસ્ત અને શરીર ને ખૂબ જ આનંદમય આપણું જીવન થઈ જાય છે ને આ આપડે કસરત ને એવું કરીએ યોગા કરીએ તો આપડે આપણું બધાથી પેલા આપણેે આપડુ શરીર સાચવવું જોઈએ જેથી આપણે આપણા પરિવાર નું શરીર સાચવી શકીએ તો આપડે જ માંદા પડી જાય આપડે જ આડસ કરીએ તો ઘરમાં ઘરની આ બધું ધ્યાન કોણ રાખે એટલે અ પ્રિય તો સૌથી બધાથી ઘરમાં પેલા ઉઠવું જોઈએ.
બરાબર. સ્ત્રી આપના અ તમે દેખો છો કે પ્રત્યેક ના ઘેર માં ત્રીજ એવી છે કે જે સવારમાં સવન થી વહેલા ઉઠી જાય છે.
ને સાચી વાત છે આ તો ઘરમાં ગૃહિણી હોય એને એટલું પણ તોય જે વર્કિંગ વુમન છે બારે કામ કરતી હોય ઘરનું કરે છોકરા સંભાળે એને તો ધન્યવાદ દેવું જોઈએ કે અત્યારની સ્ત્રીઓ એટલી પાવરફુલ છે.
બરાબર તો મને તમારી સાથે આ વિષય પર વાત કરીને ખુબ બહુ જ સારું લાગ્યું મને
સારું ચાલો જય શ્રી કૃષ્ણ બાય
જય શ્રી કૃષ્ણ.